હલો.
કેમ છો.
બસ મજામાં તમે કેમ છો.
બસ હું પણ મજામાં આ તો ઘણા દિવસથી આપણે વાત નથી થઈ તો બેઠા બેઠા વિચાર્યું કે આ જીવનમાં તો આમ સંબંધોનું મહત્ત્વ તો ઘણું એવું છે. એટલે કે જીવનમાં છે ને ખાલી પૈસા સફળતા અને નામ આ બધું મહત્વનું છે. પરંતુ જો આપણે સારા સંબંધો ના હોય ને. તો બધાનો આનંદ આપણને અધૂરો જ લાગે. કે પરિવાર મિત્રો શિક્ષકો પડોશીઓ અને સમાજ. સાથે સારા સંબંધો. જીવનને વધુ સુખ બનાવે છે આ વિશે તારું શું કેવું.
અ સાચી વાત છે હું પણ તારી વાત સાથે સંપૂર્ણ સહમત છું. માણસ એક સામાજિક પ્રાણી છે. આપણે એકલા રહીને જીવન જીવી શકતા નથી. દરેક વ્યક્તિને કોઈને કોઈના પ્રેમ સહકાર અને લાગણી ની જરૂર પડે. છે. જયારે જીવનમાં મુશ્કેલી આવે છે ત્યારે પૈસા કરતાં પણ સંબંધો વધુ કામ આવે છે. સાચા સંબંધો આપણને હિંમત આપે છે અને મુશ્કેલ સમયમાં આપણી સાથે ઉભ રે ઉભા રહે છે. કેવાય ને કે તમે કીધું કીધું એમ કે સફળતા તો મળી રહેે. પણ પોતાના લોકોનો સાથ જરૂરી છે ગમે તે મુશ્કેલીમાં. બધી મુશ્કેલીમાં તમે પૈસાથી સમાધાન ન કાઢી શક કો આપણી સાથે કોઈ ઉભું હોય આપ પણું પોતાનું તો પછી એ ગમે તે મુશ્કેલીમાંથી આપણે બહાર નીકળી શકીએ છીએ.
હા એકદમ સાચી વાત છે. અને પરિવાર તો આપણા જીવનનો સૌથી મોટો આધાર છે જ. કે મા માતા પિતા, ભાઈ બહેન અને દાદા દાદી સાથેનો સંબંધ ખુબ જ કિંમતી હોય છે. તેઓ હંમેશા આપણું ભલું જ વિચારે છે કે ઘણી વાર તો આપણે તેમના પ્રેમ અને ત્યાગને આપણે સમજી જ નહી શકતા. પરંતુ સમય જતા તેમની મહેનત અને લાગણીનું મહત્વ આપણને સમજાય છે.
હા એ તો તે સાચી વાત કીધી. અને મિત્રતા પણ એક સુંદર સંબંધ છે. હવે મિત્રતા ની તો શું વાત કરીએ. કેવાય ને કે મા, બાપ, ભાઈ, બહેન. એ એવા સંબંધો છે કેવો આપણો પરિવાર છે જે આપણને મળે છે. પરંતુ મિત્રો એક એવો પરિવાર છે જે આપણે બનાવીએ છીએ. તો સાચા મિત્રો જે છે આપણા સુખમાં પણ સાથે હોય છે. અને દુઃખમાં પણ સાથ નથી છોડતા. ખરેખર તો એવા મિત્ર એ જ મિત્ર સાચા મિત્ર છે. જે દુઃખમાં આપણી જોડે કારણ કે કેહેવાય ને કે આપણે સારો સમય હોય ત્યારે તો ઘણા આપણી જોડે હોય. પરંતુ ખરાબ સમય હોય ત્યારે આપણી જોડે જે રે એ જ આપણો મિત્ર કહેવાય. કોલેજમાં કે સ્કૂલમાં મળેલા મિત્રો સાથે વિતાવેલી ક્ષણો. જીવનભર આપણને યાદ રહે છે. સાચો મિત્ર આપણને આપણી ભૂલ પણ સમજાવે છે. અને યોગ્ય માર્ગ પણ બતાવે છે.
હા સાચી વાત કીધી. આજના લોકો છે ને પોતાના કામમાં એટલા વ્યસ્ત થઈ ગયા છે ને. કે પરિવાર સાથે ને પરિવાર સાથે બેસીને વાત કરવાનો તો સમય જ નહી કાઢતા. બધા પોત પોતાના કામમાં જ બીઝી હોય છે. ઘણા લોકો નવ નવરા બેઠા હોય ને તે છતાંય એ લોકો એમના મોબાઈલમાં જ ધ્યાન હોય છે. એવું નહીં કે કે પપ્પા બેઠા છે તો એમની સાથે વાત કરીને આપણે કઈક અ સારું એવું આપણું કામ વાતચીત કરીને સંબંધ આપણેે સારો બનાય પણ એ લોકો એમના જ તેમની જ ધૂનમાં હોય છે, કરે છે.
અ હા એ તો સાચી વાત કીધી. મને તો મારા દાદા દાદી સાથે જે છે સમય પસાર કરવો ખુબ ગમે છે. કારણ કે મારા દાદી જે છે એ મને છે ને વાર્તાઓ કે છે. અને તેઓ પોતાના જીવનના અનુભવો કહે. છે અને ઘણી સારી શીખ પણ આપે છે. તેમની વાતો સાંભળીએ ને તો એમાંથી આપણને પેશન્સ નું મહત્વ સમજાય એટલે કે ધીરજ નું મહત્વ સમજાય. પછી કે આપણેે જિંદગીમાં મહેનત કરતા રહેવું જોઈએ એવું સમજાય. સંસ્કાર વિશે પણ ઘણું બધું શીખવા મળે. વડીલો સાથ થે નો સંબંધ પણ ખૂબ જ મહત્વનો છે.
હા સાચી વાત કીધી. અને આપણેે છે ને શિક્ષકો સાથે સંબંધ પણ એટલો જ મહત્વનો રાખવો જોઈએ. કે શિક્ષક માત્ર આપણને ભણાવે જ નહી. પરંતુ આપણને જોડે જોડે જીવનમાં આપણે કેવી રીતે આગળ વધવું. તેનું પણ આપણને માર્ગદર્શન આપ તા હોય. જો વિદ્યાર્થીઓ છે ને શિક્ષક નો આદર કરે ને અને તેમની વાતો ધ્યાનથી સાંભળે ને તો તેમના જીવનમાં ઘણો એવો ફાયદો થાય છે. કેમ કે આગળ આપણે જીવનમાં શું કરી શકાય ને શું ન કરી શકાય એનું માટે દર્શન પણ આપણને છેને, શિક્ષકો દ્વારા મળતું હોય છે.
હા એ તો સાચી વાત કેહેવાય કે શિક્ષક થી આગળ તો કોઈ ના અય આવે કેહેવાય ને કે શિક્ષક ને તો ગુરુ જે છે, એને તો ભગવાન નું સ્થાન આપેલું છે. એક સારો ગુરુ આપડે આ જિંદગી બદલી શકે છે અને જેમ શિક્ષક સાથે સંબંધ જરૂરી છે, એમા પડોશીઓ સાથે પણ આપણે સારા સંબંધ હોવા જોઈએ કેહેવાય ને કે પેલો મિત્ર પડોશી એમ તો ઘણી વાર મુશ્કેલી ના સમયમાં સૌથી પહેલા જો આપડી મદદે આવતો હોય તો એ પડોશી છે. તે તેથી સૌ પ્ર્રથમ આપણે તેથી સૌ સાથે આપણે પ્રેમથી અને રહેવું જોઈએ. જોએ અને એકબીજાની મદદ કરતા રહેવુ, જોઈએ.
હા સાચી એકદમ સાચી વાત ક હતી એક વાત મેં પણ શીખી છે કે સંબંધ જાળવવા માટે છેને, આપણે ખાલી પ્રેમ એકલો પૂરતો તોું નહી હો ત આપણે સમય આપવો જોઈએ એકબીજાની લાગણી સમજવી જોઈએ એકબીજાને આપણે છેને, માફ ીખ અને જરૂર પડે ને ત્યા મદદ કરવી પણ કેટલી જરૂરી બને છે. અને નાની નાનીતો નાની નાની વાતો થી આપણે જતા હોય. અને જે સ જાય એનું પણ આપણે ધ્યાન રાખવુ જોઈએ, કે સંબંધો આપણે સાચ બીને રાખે તારીખ
હા એ તો સાચી વાત છે, અને
અી એક નાની માફી આપણે આપી દઈએ તો આપડા ઘણા એવા સંબંધો આપડણે બચાવી શકી એટલે આપણા થી કોઈ પણ ભૂલ થઈ હોય ને તો આપણે એકબીજાને માફ કરવાની ભાવના રાખવી જોઈએ.
હ હા એ તો સાચી વાત છે. માફી માંગવાથી અને માફી માફ કરતી હોવાથી ઘણા બધા સંબંધો જતા હોય છે, મને પણ લાગે છે કે સંબંધો છે. કેવું છે કે છોડ જેવા હોય છે, આપડણે કેવુંય છોડને સાચવા માટે માટે નિયમિત પાણી આપવું જોઈએ અને સંભાળની જરૂર હોય, તેમ સંબંધોને પણ પ્રેમ વિશ્વાસ અને સમયની જરૂર હોય છે. જો આપણે તેની કાળજી રાખીએ તો સંબંધો જીવનભર મજબૂત રહેશે હ જો આપડે કોઈ એક નાના ઝઘડા પર કે કોઈ મ મ ભેદ ઉપર જો આપણેે એ જ આખી જિંદગી એને લઈને બેસી રહીએ અને સંબંધો વચ્ચે એક કકડાશ જે છે એ ચાલુ જ રાખીએ અને મનમાં કોઈ વાત આપણને કોઈ વાત હોય કઈ હોય તો આપણે સામે ચાલીને અ એ વાતનું નિરાકર લાવવા માટે વાતચીત કરવી જોઈએ એકબીજા સાથે બેસીને અને એકબીજાને સમજાવવું જોઈએ. એ કર્યા સિવાય જો આપણે મનમાં ને મનમાં એકબીજા પ્રત્યે નફરત રાખીએ તો સંબંધોને તૂટતા વાર નથી લાગતી અને સંબંધો તૂટે ત્યારે જે છે એ બીજા લોકો એનો વધારે ફાયદો ઉઠાઈ જાય છે. તો આપણેે જે છે આપડા લોકો સાથે સંબંધ જાળવીને રાખવું જોઈએ. જરૂર પડે ત્યાં એમને સમજાવવા જોઈએ જરૂર પડે ત્યાં સમજવું જોઈએ. જરૂર પડે ત્યાં માફી માંગી લેવી જોઈએ જરૂર પડે ત્યાં માફી કરી દેવા જોઈએ.
હા એકદમ સાચી વાત કીધી કે જી અને જીવનમાં છે ને દરેક વ્યક્તિને કોઈને કોઈના સાથની જરૂર તો પડ તી જ હોય છે કોઈ પણ વ્યક્તિ એકલો તો બધું કરી શક શકવાનો નથી જયારે આપણે મુશ્કેલીમાં હએ ત્યારે આપણને આપણા પરિવાર જનો આપણા મિત્રો અને નજીકના આપણી નજીકના જે પાડોશીઓ હોય. કોઈ જે બીજા લોકો જે એમને આપણી જોડ ફાવ એ બધા મત આપે છે. અને ઘણી વાર કોઈની. પ્રેમથી બે શબ્દ આપણને બોલે તો આપણું મન પણ હળવું થઈ જાય છે અને મારા ઘરે તો છે ને બધા લોકો સાથે મળીને કે પુરવાની એક સાડી એવી ટેવ છે. દિવસભર દરેક બધા છે ને પોતપોતાના કામમાં વ્યસ્ત તો હોય જ. પરંતુ રાત્રે છે ને બધા એક સાથે બેસીને અમે જમીએ. એકબીજા સાથે વાત કરીએ એકબીજાને આ દિવસ ની જ કર્યા કહીએ કે આજે મારા દિવસમાં કયો. આજે આવું થયું એટલે એક દિવસ નો અનુભવ પણ અમે શેર કરતા હોય એટલે અમારા પરિવારમાં આ ખુબ સારી ટેવ છે.
હા એ તો ખરેખર ખરેખર ખુબ સારી વાત છે. અમારા ઘરે પણ દર રવિવારે આખો પરિવાર સાથે સમય પસાર કરે છે. ક્યારેક સાથે ફરવા જઈએ છીએ તો ક્યારેક ઘરમાં બેસીને જૂની યાદો વિશે વાત કરીએ છીએ આવા નાના પ્રસંગો જીવનભર યાદ રહે છે અને સંબંધોમાં વધુ પ્રેમ વધે છે. આજકાલ અ એક સમસ્યા એ પણ છે કે લોકો મોબાઈલ અને સોશિયલ મીડિયામાં એટલા વ્યસ્ત થઈ ગયા છે. કે સામે બેઠેલી વ્યક્તિ સાથે પણ સારી રીતે વાત નથી કરતા. ઘણા પરિવારોમાં બધા લોકો એક જ રૂમમાં હોય છે. પરંતુ દરેક પોતાના ફોનમાં વ્યસ્ત હોય છે મને લાગે છે કે સંબંધો અ મજબૂત બનાવવા માટે સામસામે વાત કરવી ખૂબ જરૂરી છે. આપડે કેહેવાય ને કે આપડી અ ફોનમાં એટ એટલા બધા વ્યસ્ત હોય કે લોકો આપણી બાજુમાં પણ કોણ હોય એ પણ ન સમજણ પડતી હોય. તેમની વાત સાંભળવી તો બોહ દૂરની વાત છે એમ તો એવું ના કરવું જોઈએ. કારણ કે કહેવાય ને કે સમય પાછો આવતો નથી. અમુક વાર થાય છે એવું કે સમય વીતી ગયા પછી એ જે ક્ષણો છે એનું જે મૂલ્ય સમજાય છે એવું થાય છે કે આપણે આ જે ક્ષણમાં આપણે એકબીજા સાથે વાત કરી લીધી હોય તો સારું સમય વિતાવી લીધો હોય તો સારું. અને જયારે કોઈ કારણસર જયારે પરિવારજનોથી દૂર જવાનું થાય છે નોકરી ના કારણે, વ્યવસાય ના કારણે. કે ભણવાના કારણે ત્યારે સમજાય છે કે આ સમયે જો પરિવાર સાથે રહી રહી ગયા હોત. તો મતલબ સમય વિતાવી લીધો હોત તો સારું એમ. એવો પછતાવો થાય એના કરતા આપણે સમય બચાવીને આપણા પરિવારજનો સોથે અ સ વાત કરવી જોઈએ એમની સાથે બેસવું જોઈએ.
હા એકદમ સાચી વાત કીધી. અને સંબંધોમાં છે ને સૌથી મહત્વની બાબત તો એજ છે કે બધ એકબીજા સાથે વાત કરવી. જો કોઈ ગેરસમજ થાય તો તેને શાંતિથી વાત કરીને દૂર કરવી જોઈએ. ઘણી વાર લોકો છે ને વાત કર્યા વગર જ એકબીજા વિશે ખોટો વિચાર બનાવી લે અને પરિણામે છે ને સંબંધોમાં ઘણા એવા ઝઘડા થતા જાય અને બધા એકબીજા સાથે બોલવાનું પણ બંધ કરી દે. એટલે આમ જોવા જઈએ ને એ તો સંબંધોમાં છે ને વિશ્વાસ અને સચ્ચાઈ પણ ખૂબ જ જરૂરી છે એમ. જો આપણે એકબીજાથી સાચું બોલીને અને એકબીજાનો વિશ્વાસ જાળવીએ. તો આપણો જે સંબંધ છે એ લાંબા સમય સુધી મજબૂત બની રહે છે.
હા એ તો સાચી વાત કઈ છે. અને તમે કહ્યું એમ કે સંબંધોમાં સૌથી જરૂરી છે સંવાદ એમ. તો આ બધું આપડે ધ્યાન રાખવું જોઈએ અને સંબંધોનું મહત્વ સમજવું જોઈએ. અને એને જાળવવા માટે બનતા પ્રયત્નો કરવા જોઈએ.
હા સારું ચલો તો આના વિશે વાત કરતા કરતા તો બહુ ટાઈમ જતો રેશે. ફરી ક્યારેક વાત કરીશું.
હા પાકું.